હલો.
હલો.
બોલો.
શું કરો છો.
શું.
શું કરો છો. હલો.
ટાસ્ક કરી રહી હતી.
આ એવું છે એમ.
હા.
બરાબર છે.
તમે શું કરો છો.
બે ઠો શું હુંવાની તૈયારી છે.
બરોબર બરોબર.
આ સુઈ જાવો તમે પણ
બસ હા હું હુંઈએ
હા. હા હા.
પાછો કરશો.
એમાંય આમાં કાલે.
હારો.
હમ.
હેલો.
હેલો.
હમ બોલો.
હા. કેટલા ટાસ્ક પૂરા કર્યા તમે.
હઉ ત્યાં એ હવે મન લાગે છે. સો બસ્સો કાઈ થ્યા.
પરીક્ષા.
તમારે?
મારેય. અહ સાડત્રીસો થ્રી સેવન એટલા જ છે.
હમ હમ. ઓલું ઓલું શું કેતી હતી.
શું કહેતા હતા.
હ એક મિન્ટ એક મ યાદ કર.
કરી દર યાદ.
તમારે ફોન ફ્રેન્ડ નું નવો ટાસ્ક આવ્યો છે કે શું?
હા નવું છે.
ઓકે ઓ.
હમ.
પાછો કરો મને.
હે!
પાછો કરો.
ખેમ.
થઈ જાય ને.
એવું છે એમ હલો.
આદો.
હલો અવાજ નથી આવતો હલો.
હલો.
હલો. હલો હલો હલો હલો હલો હલો.